કેમ છો?
હું મજામાં છું, તમે કેમ છો?
હું પણ એકદમ મજામાં છું. તો જોવો ને હવે જેમ કે ચાર સાડા ચાર મને લાગે છે વાગે છે. અને કહેવાય ને બોપોરે આપડે જમ્યા હોય એ એક સાડા બાર એક વાગે. તો પણ કેવાય ને કે ભૂખ લાગવા માંડતી હોય ને એવું લાગે કે હવે તો વરસાદનો સિઝન છે. તો એમ લાગે કાઈ ચટપટું ખાઈએ, તો તમને મતલબ જસ જમવામાં મતલબ ખવામાં શું ગમે? કઈ તમારી ફેવરેટ વાનગીઓ છે?
વરસાદ હોય અને ભજીયા ની વાત ના થાય તો કેહેવાય ને કે અધુરું જ રેવાય અને તમે અ મુંબઈના તમે મુંબઈથી છો તો તમે જેમ કીધું એમ અ તો તમાં અહિયાં તો વડાપાવ બઉ ફેમસ સ અને વરસાદમાં કેવાય ને કે બધા હા તો વરાપાઉં લઈને પછી મરીન ડ્રાઈવ પર બેઠા હોઈને, વરસાદ ઈન્જોય કરતા હોય ગરમ ગરમ ચા જોડે. એકદમ કેવાય ને કે અનોખું જ આમ મોઢામાં પાણી પણ આવી જાય. અને એ સીન પણ યાદ આવી જાય કેટલી મુવીઝમાં મે જોયુ છે કે કે સિરીઝમાં પણ મેં જોયું છે. લોકો આવું કરતા હોય છે. તમે આ આવું કોઈ દિવસ ટ્રાય કર્યું છે.
હા એ તો છે જ ટ્રાય કર્યું છે ઘણી વખતે અને કેવાય ને કે સાચું કીધું તમે વડાપાવ તો એટલા ફેમસ છે આયના. અને અમે તો થોડા દિવસ થાય ને બે ત્રણ દિવસ થાયને એટલે એમ થાય ચલો હાલો વડા બવ ખાય અને તો છે ને તો કેટલી લારીઓ છે વડાપાંઉની અને ઘણા બધા જ કહુ તો બધાનું એટલું ચાલે ધંધો વડાપાંઉ વાળાનો તો અને સરસ મજા પણ આવે વડાપાંઉ સાથે છે ને અહીંયા મગ ના ભજીયા પણ મળે મગ ની દાળના હોય ભજીયા તો એ પણ એટલી મજા આવેને ખ ખાવાની એના સાથે એક છે ને ભેડ જેવું એક આ લોકો છે ને ભત્તો બોલે અહીયા અઅમારી બાજુ એ વેચે કેમાં છે ને કેવું હોય મમરા હોય ચેવડો હોય સેવ ને બધું નાખેલું હોય. પોવાનો છે ચેવડો અને એમાં છે ને એ લોકો છણા ચ ઓલા આપડે હોય ને ચણા ને થોડું મસાલા વાળા કરીને એમાં મિક્સ કરે તેમાં થોડા ડુંગળી ને ટમે તો ને એવું બધું મિક્સ કરે એમ અને કોરુંક હોય થોડું મળે ખાવાની એટલી મજા આવે ને હું કઉ એવું નથી કે આ કેટલું કહેવાય ને ઈઝી છે મતલબ ચેવડામાં જ આ લોકો ચણા ને હું નાખીને આપી દે છે. પણ જો તમે ઘરે અગર બનાવવાનું કરો ને તો તો એ જરાય ન બને તો અમને તો એટલું ભાવે અમે તો શું કરીએ એ ભત્તો છે ને લઈ આવ્યા અહિયા થી વેચવા તો ઘણો બધો અને એ છે ને એક રોડ ટ્રીપ ઉપ- પર જઈએ. જ્યાં છે ને કેહેવાય ને કે નદી કિનારો ને એવું હોય ત્યાં જઈને પછી એ ખાવાની શું મજા આવતી હોય તો એ જ છે કે બહારની વસ્તુ કેવાયને લારી ઉપરની વસ્તુ તો ખાવાની એક અલગ જ મજા છે એમાં સાથે સાથે કેવાય ને ચા કયો કે ઠંડુ કયો કોઈ પણ વસ્તુ છે. બહારની વસ્તુ ખાવાનું એક અલગ જ મજા હોય છે. તમને શું લાગે?
બહુ જ સત્ય કીધું તમે તમારે અહિંયા આવું મળતું હશે અમાર અહિંયા તો હવે અ કયે ને કે બારે માસ અ ગુજરાતમાં રહેલા એટલે અમારી અહીંયા ખમણ હોય ઈદડા હોય કે ખીચું હોય કે લોચો હોય અને તમે જયારે આ બાજુ જતા હોવ ત્યારે એક બર્મિસ ખાઉસાનું એક ઇન્ડિયન વર્ઝન એટલે ખાઉસા તમે કોઈ દિવસ સુરત આવ્યા હોવ તો તમે જોયું હશે ખાઉસા પણ આવે છે. અને એ પણ કેહેવાય ને કે રસાવાળા ખમણ પણ હોય અને વડાપાંઉ તમે જેમ કીધું હવે વડાપાંઉ વર્લ્ડ ફેમસ બની ગયા છે. અને અમારી અહિંયા પણ એટલી બધી વડાપાંઉની લારીઓ છે દરેક તમને સો મીટર પર એક લારી આરામ મળશે આખા અ અહિયાં અમારી અયાં રહી છે ત્યાં અને એ પણ ત્રણ કેટલા બધા વડાપાંઉ વાળા આખા ફેમસ અમારા એરીયાના અને એ લોકોનો ધંધો પણ એટલો જ રોજ નો એ લોકો આરામથી અને વર્કર પણ એટલા બધા મુક્યા હોય આમ કઈ ને કે વડાપાંઉ હવે અ ગ્લોબલ રહ્યા નથી ગ્લોબલ બની ગયું છે. પહેલા તો કોન્ટ્રોવર્સીમાં વડાપવામાં આવ્યું અને પછી હવે કહેવાય ને કે જે દિલ્હી વાળા હતા જે મોમોસ ખાતા હતા એમને પણ વડાપાંઉ ખાતા કરી દીધા. એવો ચસ્કો છે વડાપાંઉ નો ક્યાંક ને ક્યાંક અને બીજી બધી આપણે જોવા જઈએ તો અ અ જે રેસીપીઝ છે અ એ બહુ ફેમસ છે આ તમે કન્ટિન્યુ કરો
હા હાઅ રેસીપીસ છે જે કેહેવાય ને તમે જેમ કીધું છે. ફેમસ તમે હા જેમ કે તમે આ ખમણ નું ને કીધું ને ઈદડા છે. ઢોકળા છે તો હા એ બધું તમે ઘણું ખાધેલું છે અને હા મતલબ કે એને ગુજરાત બાજુ તો આજ બધી વસ્તુ ફેમસ છે ને એજ ખાવાની મજા આવે. તમને કહું મને ગુજરાત બાજુ આવીને ખમણ ઓછું ભાવે પણ મને ફાફડા તો બહુ જ ભાવે. ફાફડા જલેબી એમના સાથે ઓલો કેને પપૈયાનો જે સંભારો આપે. મતલબ મને લાગે ને કે જ્યાર રે અ અમે છે ને એક વાર ટ્રેનમાં જતા હતા અને ત્યાં મેં કીધુ ચલો ભઈ ટ્રેન માં આવે છેાય એ છે થોડો નાસ્તો લઈ લઈ ટ્રેન ને હજી ઉપડવાની વાર હતી તો અમે કીધું કે ચલો હવે થોડું છે ફાફડા એક કામ કરી બારે દુકાનથી તો ફાફડા લઈ લઉં ત્યાં તો મેં એક સો રૂપિયા ના ફાફડા લીધા પણ એટ આટલા બધા આયવા અમે ત્રણે જણા હતા ને તો બાપરે આટલા બધા ફાફડાને બધું આપી દીધું આને નસ તોને મને લાગે છે વીસ ત્રીસ રૂપિયા ના જ હતા એ ઘણા બધા. મે કીધુ આટલા બધા થોડી ખવાશે. પણ ગરમ ગરમ હોતા શું ખવાઈ ગયા એ ફાફડા આમ એવું લાગ્યું ને કે ખા તા જ રે મોઢામાં પાણી આવી જાય ને મોઢામાં એ ફાફડા જ્યારે જાય ને ત્યારે આમ ઓગળી જાય સીધા ફાફડા હજી પણ હું તમને કહું ને ફાફડાનો ટેસ્ટ મારા મોઢામાં રહી ગયો છે. એ તો મને ગુજરાત આવે તો એટલું ગમે અને એક તો હજી છે ફેમસ મારું કેવાય ને ગુજરાત આવીને હું રોજ રાતના લઉ એ છે સોડા. શું ગમે મને સોડા ત્યાં જેવી સોડા તો મને ક્યાંય જ હજી હુધી નથી મળી અને સોડાના એટલા પ્રકારો છે કેટલા સોડા પણ કહું ને સૌથી વધું મને લીંબુ વાળી જે મસાલા સોડા છે એજ ભાવે બા કી બધી મેં ઘણી ટ્રાય કરી લીધી હમણાં તો નવું કઈ કે છાસ સોડા પણ નીકળ્યું છે. તો કેવાયને લોકો કેટલુ બધુ નવા નવા પ્રકારો કાઢે છે ત્યાં. પણ મજા આવે છે ત્યાં ખાવા પીવાની સાચે એ જે વસ્તુ મતલબ કેને ગુજરાત આખું એક રાજ્ય જ છે જે ખાવા પીવા માટે જ બનેલું છે ત્યાં બધાને જ મજા આવી જાય ખાવા પીવાની તમે બહાર નું કોઈ પણ વ્યક તિ આવ્યું હોયને એને પણ ખાવાનું તો મતલબ બી ત્યાંનું ભૂલી જ ન શકે. તમે શું બીજા કઈ રેસીપીસ ટ્રાય કર્યા છે ગુજરાત ના છોડીને.
ગુજરાત ના છોડીને તો આપડે અ બહુ ઓછું કેહેવાય ને કે અ અત્યારે હવે અ આપણેે હવે દરેક જગ્યા પર ગુજરાતમાં પણ કેહેવાય ને કે ક પુણે ની એક ગુડચાઈ કે પછી આપડે મહારાષ્ટ્રની એક ગુડચાઈ કરીને આવે છે. જે ગોળમાં બનાવવામાં આવે છે જે ચા એ પણ બહુ ફેમસ થાય છે. અને ભજીયાને તો આપણે કેવી રીતે ભૂલી શકીએ પછી એ ડુંગળી ના હોય કે પછી બટાકા ના હોય કે પાલક ના હોય. પછી મેથી ના હોય મરચાં ના હોય અને મારા પપ પા તો બઉ મત ભજીયા બનાવે. કહેવાય ને કે એમનું એક વાર પછી દાંતથી વળગે ને પછી ખાવાનું જ મન થયા કરે. અ અને પછી તો મસાલા ચા તો એની જોડે જોઈએ જ આપણને. અ પછી અ એક કેવાય ને કે ઈન્દોરમાં આપ ળે અમે ટ્રાય કર્યું હતું ઇન્દોર બાજુ આપણે જઈએ તો. અ જે શેકેલી મકાઈ નું ભૂટ્ટા હોય. કે એનું ઘેસ બનાવવામાં આવે તે પણ બવજ સારી લાગે છે. અને એમ પણ આપડે શેકેલી મકાઈ પણ ખાઈએ તો પણ બહુ મસ્ત લાગે છે. અને વડાપાવ ની જેમ આપણે વાત કરી પછી તમે કીધું દાલ વડા. દાળબણ ના વડા પણ એકદમ કકરા અને મસાલેદાર જે આવે. અ મોઢામાં પાણી આવી છે એવા અને સમોસા પણ બહુ ફેમસ વરસાદમાં તો. ચટણી જોડે જે પીસાય અને એકદમ ગરમ ગરમ સમોસા હોય અને ચટણી હોય તો ખાવાની મજા પડી જાય. અને હવે વરસાદ ચાલુ થયો છે તો જુહ બીચ જુહ બીચ ને તો કેવી રીતે આપડે ભૂલી શકીએ. અ પાઉભાજી ત્યાંની બહુ ફેમસ અને પછી આપડે પાઉભાજી વરસાદને. મારતા મારતા પાવભાજી ખાઈએ તો એ પણ કેહેવાય ને કે બહુ જ. મજા આવી જાય માખણ વાળી ભાજી હોય અને કેને કે મોઢામાં. પીળ એવા પાાવ હોય અને કચોરી પણ બહુ ફેમસ પછી મોમોસ લઈ લઈ તો મોમોઝ પણ તમે જેમ કીધું એમ જલેબી ફાફડા એ પણ બહુ ફેમસ પછી હાંડવો લઈ લઈએ લોચો લઈ લઈએ ખીચું લઈ લઈએ. એ પણ અત્યારે ગરમ જેવી જેવી વાનગીઓ ગરમ ગરમ છે. તે ખાવામાં મજા આવી એકદમ અને હોટ પાઈપિંગ હોય અને એમાંથી વરાડ નીકળતી હોય એ ખાવામાં અને આવા ઠંડા મોસમમાં ખાવાની એક અલગ જ મજા હોય. અ અને વધુ સ્વાદિષ્ટ લાગે કદાચ આપણે. અ અને મિત્રો સાથે માણવામાં કઈ અલગ જ આપણે અ. એક વધુ એક અલગ જ એક્સપિરિયન્સ મળે અને. કહેવાય ને કે આ ક્યાંક ને ક્યાંક આપણી સંસ્કૃતિ જોડે પણ જોડાણ હોય છે. આના લીધે અને તમારું શું માનવું છે આ.
હા એ તો તમે એકદમ સાચું કીધું કે આ બધી વસ્તુઓ છે ને મિત્રો સાથે. સાથે જયારે ફરવા જઈએ ત્યારે જ બહુ વધારે મજા આવે અને સંસ્કૃતિ સાથે પણ આપણે જોડે છે. કે જ્યાં આપણેે જઈએ ત્યાંનું જ આપણે કેહેવાય ને કે એક ફૂડ આપણે ટ્રાય કરે છે. તો એવી રીતના જેમ કે મેં સાઉથ ઇન્ડિયન પણ ઘણું ટ્રાય કર્યું છે ને મને તો બહુ જ ભાવે અને. તમે સાઉથ ઇન્ડિયન છે ને આમ જુઓ તમે ગુજરાતમાં કે મહારાષ્ટ્રમાં હશો ને તો તમને એ. સ્વાદ નહી આવે ભલે કેટલો પણ ફેમસ કેહેવાય ને કે સાઉથ બાજુની ફ્રેન્ચાઈઝ. લઈ આવેલો માણસ હશે કે સાઉથ બાજુનો જ માણસ હશે. પણ તમે અગર જો સાઉથમાં જઈને એ ખાવ ને વસ્તુ ઈડલી સાંભાર કેલીઓ ઢોસા ખાઈ લ્યો કે ત્યાંના મતલબ રસમ રાઈસ ખાઈ લ્યો. ત્યાના જે મિલ્સ હોય ફિલ્ટર કોફી અરે શું વાત તમને કે આમ એમ લાગે એ લોકો એટલા બધા રાઈસ આપે ને એવું લાગે આટલા એટલા રાઈશ આપડે કેમ ખાશું? પણ એ આ એટલા જથી ખવાય જાય અને ત્યાંનું એક સ્પેશિયાલિટી કહું તમને તો એ લોકો છે ને ચમચી નો આપે આપણને આપડે એમ લાગે અરે ભાઈ એને તો ચમચી નથી આપેલી કઈ રીતે ખાવું આમ કેવું લાગે ને આપણે બહાર રેસ્ટોરન્ટમાં જાય. ત્યાં બધા હાથે થી ને કેવી રીતે ખાતા હોય ને જો શું ટેસ્ટ આવે એ વસ્તુનો બહુ જ સરસ. તો કેવાય ને કે સાઉથ ઇન્ડિયન તો મતલબ મને બહુ જ ભાવે આગર એટલે એ કહેવાય ને કે મહારાષ્ટ્ર નું અને ગુજરાત નું ફૂડ છોડીને પછી ત્રીજું કઈ વસ્તુ કઈ તો ખાવાની તો એજ છે કે મહારાષ્ટ્રની પણ ઘણી એવી વસ્તુઓ છે જેમ કે તમને મીઠાઈ માં કહું તો પુરણપોરી આ બાજુ ની બહુ જ સરસ બને. બીજે ક અહીંયા જેવું પુરણપુરી તો આપણા જેવી ખાવા ન મળે. તો આનું એક પૂરણપુરી સાથે એક છે તીખું એક આમટી કરીને એક છે રસા જેવું બનાવી દાળ પાણી ન જ બનાવે એમને વઘાર કરે દાળના પાણીનો એ પણ બહુ જ મસાલા પુરણપુરી સાથે થી ખાસ ખાવાનો તમને બહુઉ મજા આવે. સુધી ભાત ખાવાની પણ મજા આવે પાપડ હોય. આ બધું છે ને એક નાગલી કરીને આવે છે આપડે કેમ ચોખા હોય ઘઉં હોય એવું એક. ભાગલી જેવું હોય એક એમના પાપડ બનાવે છે ને આપડે જોય ને મરૂન કલર જેવા હોય એ પાપડ તો બહુ જ મજા આવી એ પાપ પાપડ ખાવાની અલગ જ કહેવાયને સ્વાદ હોય છે પાપડમાં તમે કોકવાર છે ને ટ્રાય કરજો એ પાપડ પુરણપુરી ને આમટી આ બાજુ આવીને બહુ ભાવશે તમને તો જ તમને કહું ને અગર ખાવા પીવાની વાત કરે ને તો હું તો મતલબ કેટલું પણ પોલીસ ને તો મને લાગે ઓછું જ થશે એટલે કે આ બધી વસ્તુ મારી બહુ જ ફેવરેટ છે ને કવા એ કેવુ. ખાવા પીવાની વાતો મતલબ એમ લાગે કરતા જાય અને એ બધી વસ્તુઓ આપણને યાદ આવે અને મોઢામાં પાણી આવી જતું હોય તો આપણે ચોક્કસ પાછા ફરી પાછા નવા ટોપિક સાથે આવી રીતે જ મળશું અને વાતો કરશું અને એકબીજાના કેવાયને વિચાર આપણે એકબીજાને બતાવશું તો તમારી સાથે વાત કરીને બહુ જ મજા આવી મને, મારા હા કહેવાયને દિવસો યાદ આવી ગયા આ બધી વસ્તુ જયારે હું ખાતી હતી ત્યારના. તો આપડણે વરી પાછા મળશો, ત્યાં સુધી તમારું ધ્યાન રાખજો આવજો.
ચોક્કસ આવજો. ખુબ ખુબ આભાર તમારો.